હલો
કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું કરી રહ્યા છો તમે?
કાઈ નહી બેસલો છુ. તમે શું કરો છો?
તો ઓનલાઈન શોપિંગ અમ ઓનલાઈન શોપિંગ કરું છું. કપડા અ ભરવાનું પ્લેન પ્લાન કરું છું.
અરે વાહ! ક્યાં કઈ જાઓ છો કે બીજું શું?
ના ના આ આપડા અ કોલેજમાં નવ નવ કપડા પહેરવાનું મને બહુ શોખ છે તો એના માટે આપ આપણે આપડા અમ જીન્સ જોઈ રહેલું છે.
સરસ સરસ કોલેજ માંથે ખરીજો છો?
અ હું તને પણ તને શું લાગે છે તને ઓનલાઈન શોપિંગ ગમે કે ઓફલાઈન શોપ
હમ મને તો અ બંને ગમે છે. કંઈક ઓફલાઈન શોપિંગમાં હું રે કે આપડે વસ્તુ સામે જોવા મળે છે. અને ઓનલાઈન શોપિંગમાં હું ઘણી બધી વિગતો જોવાનું મળે છે. અને ઘણી બધી વેરાઈટો વેરાઈ ટીઓ, ઘણી બધી ડિસ્કાઉન્ટ. અને ઓફલાઈન શોપિંગમાં આપણે જે વસ્તુ છે તે સામે જોઈને આપડે ટ્રાય પણ કરી શકાય છે. પણ મને તો જાદુ ઓફ ઓફલાઈન જ ગમે છે. તમને?
મને તો ઓનલાઈન ગમે છે. એ એનો રીઝન આ છે કે મને ઓનલાઈન એ માટે ગમે છે કે મને એ એનાથી ઓનલાઈન શોપિંગ કરવું જોઈ એ તો મને ડિસ્કાઉન્ટ મલી જાય. નહી તો મને અ અ બેસ્ટ બેસ્ટ બ્રાન્ડનો મને ક્લોથસ સસ્તો ફિફ્ટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટમાં મલી જાય તો મને મને તો સારું લાગે અને અ બધું આજ આજનો જનરેશન તો બધું ઓનલાઇ ઓનલાઈન નો છે તો મને ઓન ઓનલાઈન અ ખરીદવાનું યા ઓનલાઈન થી કોઈ પણ અ વ વસ્તુ મગવાનું બહુ મને તો બહોત મજા આવે છે. અન ને મને બહોત પસંદ છે ઓનલાઈન શોપિંગ કરવાનું.
હમ હમ એ તો છે. તમે ક્યારેક શૂઝ ઓર્ડર કર્યું છે ઓનલાઈન?
હા અ ઘણીવાર પણ મને ઓફલાઈન શોપિંગ ઓફલાઈન મને શૂઝ લેવાનું ઓફલાઈન શોપિંગમાં ગમે છે મને. અને આ લાગે છે કે શૂઝ પહેનીને આપડો અ ખરદવું જોઈએ. તો મને સૂઝ તો ઓફલાઈન શોપિંગથી ખરદવું જોઈએ મને.
હા હા એ તો છે. આપે હા કાંઈક નંબર આપે ફીટ પે છે કે, કમ્ફર્ટેબલ છે કે નથી એ તો ઓફલાઈન જ લઈને ખબર પડે છે. ઓનલાઈન કાઈક આપડે જોયએ તો ક્યાં આવીને ક્યાં બધા કમ્ફર્ટેબલ થાય કે નહી થાય કે કંઈક અ વાર અ છોટો પડી જાય કે લાંબો પડી જાય એ તેના કર તો ઓફલાઈન લેવું જ બેટર છે.
ને હા એના માટે હા.
હા એજ ને
તો મોબાઈલ થી ઘરે બેઠીને શોપિંગ થઈ જાય છે અને ઓનલાઈન શોપિંગ નો સૌથી મોટો ફાયદો મને આ લાગે છે કે ટાઈમ મારો વાંચે છે. બચે છે મને તો આ મને મજા આવે છે ઓનલાઈન શોપિંગ કરવાની તમે બોલો
હા. હા ઓનલાઈન શોપિંગમાં કંઈક માર્કેટ જવાની જરૂર નથી પડતી અને ઘણા બધા ઓપ્શન્સ પણ મળી જાય છે. અને આપડે ઘરે બેઠા બેઠા જ ડિફરન્ટ બ્રાન્ડસને કમ્પેર કરી શકાય છે.
હમ. અને અ ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટ પણ વધુ ઓ મળી જાય ને તો તો શોપિં કરવાનું મજા એ જ વધી જાય તો એના માટે બહુ લોકો અટ્રેક્ટ થાય છે ડિસ્કાઉન્ટ નો ડિસ્કાઉન્ટ જોઈને અને ઓફર જોઈને બહુ લોકો ડિસ્ટ્રેક્ટ પણ થઈ જાય છે કે ઓનલાઈન કરવું જોઈએ કે ઓફલાઈન કરવું જોઈએ પણ બધા નો સમજુ આ જોઈએ કે તને શું કમ્ફર્ટેબલ લાગે છે તને તને આ ફ ભરોસો છે ઓનલાઈનમાં તો ઓનલાઈન શોપિંગ કરવું જોઈએ. તમારો શું વિચાર છે.
હા હા એકદમ સારું ક્યું તમને આ આજકાલ તો આપણેે જોયું જ છે કે ગ્રોસરીઝ આપણે પણ અ ઓનલાઈન મળી રહ્યું છે આપણે આપણને કંઈક દુકાનમાં પણ જવાની જરૂરત નથી ઓનલાઈન જ આપણા ઘરે બેઠા બેઠા જ આપડને ડિલિવરી કરી આપે આપણે કંઈક પણ જોવું જોઈએ કઈ આપણે સબ્જી જોવી હોય કે શાક જોવી જોઈએ કે આપડે ફ્રૂટ્સ જોવી હોય કે કઈક ચીપ્સ જોવી હોય. કોઈ કોલ્ડડ્રિંક જોવી હોય કે કંઈ પણ આપણને જોવી હોય તે ઓનલાઈન મળી જાય છે અને તે આપણા ઘરે ડિલિવરી કરી લાય આપે છે.
તો તને સાચું કીધુ આ તો આ આ ઓનલાઈન નો પાવર છે આ ઓનલાઈન નો સપોર્ટ છે. કે આપડે આજ ઘર બેઠા આપડું દૂધ થી લઈને બેઝીક સામગ્રીથી લઈને આપડો શાકભાજી થી લઈને ફલ ફ્રૂટ ને લઈને બધું ચીજ આપડણે ઘર બેસીને ઓર્ડર કરી છે અને ઘર ઘરમાં થી આપણે પહોંચાવીને જાય છે આ આ મને ઓનલાઈનનો બહુ બહુ મજા આવે છે ઓનલાઈન શોપિંગ કરવાનું અને ઓનલાઈનનો મને ફાયદો લાગે છે કે ફોન પર વધે મીલી જાય અને સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં તો વધારે ડિસ્કાઉન્ટ મીલી જાય હન્ડ્રેડ રૂપીસ કેશબેક પણ મીલી જાય તો આ સારો અટ્રેક્ટિવ ચીજ જોઈને આપણેે ઓર ઓર ઈચ્છા થાય કે આપડણે ઓર શોપિંગ કરવું જોઈએ ઓર શોપિંગ કરવું જોઈએ.
હા હા એ તો છે. અને પણ મને લાગે છે કે અ આપણેે આ ઓનલાઈન ગ્રોસરીઝ ફક્ત દસ પંદર મિનિટ ના મંગાવે તેથી આપણા જે લોકલ શોપ છે તેને ઘણો મોટો નુકસાન થાય છે. કારણ કે આપણ જયારે આ ઓનલાઈન ના હતું ત્યારે આપણને તેમની પાસે જ જઈને આ બધી ગ્રોસરીઝ લ લેતા હતા અને હમણાં જ ઓનલાઈન આવી ગયું તો આપણને તેમને એકદમ સાઈટ મૂકી દીધલા છે અને તેને ઘણું બધું નુકસાન થયું છે. તો માર કેવું એવું છે કે આપણને જ્યાં સુધી હોઈ શકે ત્યાં સુધી તેના પાસે જઈને સમાન લેવું જોઈ કે હો જ્યાં સુધી થઈ તો આપણને ઓનલાઈન અવોઈડ કરવું જોઈએ આ લો કલ દુકાનદારો માટે
હા તમારું વાત તો મને બહુ સાચી લાગે છે અને બો બઉ તમને બહુ સારું કીધું કે આપડે આપડા જનરેશન યા છે ને કે ઘર આપડું ઘરનું નીચે પણ દુકાન જ હોય ને પણ તો પણ બી આપણ લોકોને અ ઓનલાઈન થી શોપિંગ કરવાનું આ ગ્રોસરીઝ મગવાનું આ પણ આપણ કરે છે આપણ નાટક છે લેકન પણ આ તમને બહુ સાચું કીધું કે આપડો જો લોકલ છે લોકલ સબ્જી વાળો છે અ દૂધ વાળો છે એનાથી સામાન લેવું જોઈએ અને એનાથી શાકભાજી લેવી જોઈએ તો એનો પણ ઘર ચાલે અને તમે ફૂલ ફૂલ ઓનલાઈન થી ફક્ત શોપિંગ કરતું જોઈએ તો તમારો છે તમારો બિલ્ડિંગ ના બહાર આપડા સોસાયટી ના બહાર તો એના બહુ નુકસાન થઈ જાય છે અને બધા લોકોને સોચવું જોઈએ તો મારા પણ આ છે કે આપડો શાકભાજી ફલ ફ્રુટ અને ડેરી ડેરી પ્રોડક્ટ આપણે આપણા લોકલથી લેવું જોઈએ.
હા જ્યાં સુધી આપણે બને ત્યાં સુધી આપણે લોકલ પાસે જ જવું જોઈએ કઈક અગર આપણે અર્જન્ટ હોય કે આપણને તબિયત ખરાબ હોય કે આપણને અ બહાર જવા ના અશક્ય હોય ત્યાં જ આપણે ઓનલાઈન મગાવવું જોઈએ જ્યાં સુકે આપણે હો શકે તો આપણા લોકલ પાસે જ જવું જોઈએ શું કેવું તમારું?
તો બહ તમને સારું કીધું સારો ભત છેમ સામજ છું કે આપડે અ જારે આપડે બીઝ હોય ચ્યા આપે બો ઈમરજન્સી થઈ છે આપડે નીચે આપણા સોસાયટી થી બહાર ના જઈ શકાય છે તો આપણે આ ઓનલાઈન નો સુવિધાનો ઉપયોગ કરવાનો જોઈએ હા આપડે ઓનલાઈન થી શોપિંગ કરવું જોઈએ પણ આ રોજના રોજના દરિયા જિંદગીમાં આપણે ઓનલાઈન શોપિંગ કરવાનું જોઈએ હા આપડું લોકલ વેન્ડર સુધી લેવાનું બહ આપડે અ આપણેે અને એના માટે પણ બધા લોકો માટે પણ અ સારી થઈ જાય છે શું વિચાર છે તારું?
હા હા હા આપડે લોકલ પાસે જઈએ તો તેનાથી તેનો ઘર પણ ચલે. અવે આપડે એક એક કરીને બધા જ ઓનલાઈન પર ચલી જઈએ તો હું અ લોકલ દુકાનદાર હું કરે તેના પાસે કોઈ આવે નય તો તેનો જો સામાન છે, માલ છે તે તેમજ કે તેમજ પડી જાય અને તેનું ઘર પણ ના ચાલે.
અને આપડે અ લોકલ આ શાકભાજી વાળો પાસેથી ફેશ જોઈને એ લઈ શકાય છે લેકી આપણે ઓનલાઈન થી તો આપણેે અ અ ચાર ચાર દિવસ પછી ના પણ શાકભાજી કેય દેય તો આપડે પતા આપડો પતા ના ચાલે અને આ છે કે આપણે સબજી વાળો સુધી પણ વ્યવહાર બની જાય છે તો આપડે હિ એ તને થોડું બધું હેલ્પ પણ કરી દે. વો કભી કભાર આપડે મિરચા અને ધનિયાપતો નો અ ચાર પાંચ દડી મુફ્તમાં દઈ દે તો આ આપડું છોડું થોડું હેલ્પ અને એનાથી વ્યવહાર પણ બની જાય સાચું કીધું ને.
હા હા હા હા એકદમ સાચું કીધું કાઈક આપડે કાઇક દસ પંદર રૂપિયા કઈક કમ બી કરી દે ડિસ્કાઉન્ટ પણ આપી દે છે અને ધનિયા મિરચી પણ ક ક કભી કભાર તો આમ ફ્રી માં જ આપી દે છે તો આ લોકલમાં જઈને ક્યા વ્યવહાર પણ બને અને તેનો ઘર પણ ચાલે આપડા થી તો તે સારું છે એમ કે
હા હા ચાલો તો આજે આપડે બો સારો વાત કરી દીએ છે. અને તમારી સાથે બાદમાં વાત કરીએ.
હા હા બો મજા આવી તમારી સાથે વાત કરીને મને. ઘણો બધો જ્ઞાન મળ્યું અને અ આપણે પછી મળીને વાત કરીએ આ વિષય ઉપર ચલો જય શ્રી કૃષ્ણ આવજો.